ઓ.
હલો.
હલો. હા, હવે સારે છે ને મેમ. બસ મજામાં. હમ્મ.
બસ આ કઈ નહી આપ આપડે તો હવે વૃક્ષારોપણ માટે વાત કરીએ કે વૃક્ષો વાવવા ખુબ જ મતલબ કેટલું સારું છે એમ વૃક્ષ વાવે તે
હમ્મ, સાચી વાત છે. વૃક્ષો ખુબ જ અહ જરૂરી જી જરૂરી ભી છે પર્યાવરણ માટે. ત્યારે જોઓ ને કેટલી ગરમી અને ગ્લો બર વોર્નિંગની પરિસ્થિતિ આવી ગઈ છે. વૃક્ષોનું પ્રમાણ બહુ ઘટતું જાય છે આપડે દર વર્ષ સે એકાદ આ બે વૃષ તો વાવા જ જોઈએ પર પર્સન.
હા, ના એ તો છે જ હમણાં તો શું અમારા ફ્રેન્ડ સર્કલ હા ફ્રેન્ડ સર્કલમાં પણ છે ને હમણાં અહ મતલબ કેટલા ટાઈમ થી છે ને મારા અમારા ફ્રેન્ડ સર્કલમાં છે ને એવા છે ગ્રુપ છે કે મતલબ એ લોકો રોજ સવારે છે ને પાંચ વાગે જાયને વૃક્ષારોપણ કરે છે રોજ જે નવી નવી જગ્યાએ બધી જગ્યાએ છે ને રોજ નો એક છોડ ને એક છોડ વાવે જ છે. તો એ એટલું
હમ્મ, સાચી વાત છે કરવું જ જોઈ અત્યારે તો એનજીઓ બી ચેરિટેબલ ટ્રસ્ટ પણ ચાલે છે કેટલા બધા કે આપડે ખાલી એમને કેવાનું કે અમારે વૃક્ષ વાવું છે એ ફ્રી ઓફ કોસ્ટ આપણા નામનું વૃક્ષ વાવી દે છે એવા ઘણા એનજીઓ ચાલે છે.
હા એ તો છે જ. એવા ઘણા જણા એવા હોય છે જે લોકો મતલબ એટલું મસ્ત આ સારું કાર્ય કરે છે. અ તો એવા ઘણા જના હોય છે હમણાં તો વૃક્ષો શું આપડા. માનવ જીવનમાં આમ કેટલું બધું આમ ખુબ જ આપને કેટલું આપણને રિલેક્સ કેટલું આપતા ફીલ કરાવે છે હવે વરસાદ નો ટાઈમ છે તો એટલા લીલ એટલું આમ હરિયાલી હરિયાલી જેવું લાગે છે ને વૃક્ષો પણ એમ લાગે છે. કેમ મતલબ વૃક્ષો પણ ખીલી ઉઠ્યા છે એટલા લીલા લીલા લાગે છે ને
હા સાચી વાત છે વરસાદ આવશે પેલો વરસાદ એટલે ખુબ સરસ હરિયાળી ગ્રીનરી થઈ જશે બધે આમ એટલું મસ્ત વાતાવરણ થઈ જશે ને કે એમ થાય કે આવું ને આવું વાતાવરણ બારે માસ રે જાય જ નહી. ચેન્જ થાય જ નહી.
હા એ તો તમે બરાબર કીધું વૃક્ષો આપણને હું કેટલી મસ્ત. ઠંડી ઠંડી હવા શુદ્ધ હવા એકદમ અ આપે છે મતલબ એના પર જે આમ કલરિંગ કલરિંગ બધા રંગબેરંગ બી ફૂલો આવે છે તો કેટલા આમ આમ જોવાનું પણ અલગ મગજ આપણને મસ્ત લાગે છે. ને હમણાં શું આજના ટાઈમમાં છેને આ વાહનો ને આ બ ધા આવે છો જનસંખ્યા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ છે ને આમ પર્યાવરણ નું મતલબ આમ આખું મતલબ સંતુલન જ બગડી ગયું છે. એટલું બધું પ્રદૂષણ ને એટલી બધી આમ હવામાન ને એટલું ખરાબ થતું જાય છે ને તો એવા ટાઈમમાં જો વૃક્ષારોપણ આપણે અ કેટલું આપણનું મતલબ મહત્વ એનું વધી જાય છે.
હમ સાચી વાત છે વૃક્ષારોપણ નું ખુબ મહત્વ છે વાવવા જ જોએ હમ અત્યારે આપણે એપાર્ટમેન્ટ ફ્લેટસમાં રેતા હોય તો બાલ્કનીમાં ભી વૃક્ષો વાવવા જોઈએ જેથી આપને સરસ શુદ્ધ હવા મળે એક સારું એન્વાયરમેન્ટ આમ મારીએ વૃક્ષો વાવીએ તો ઘરમાં ભી થોડીક પોઝિ ટીવ એનર્જી રહે
હા આપણેે આપણા ઘરમાં પણ આપણેે નાવા નાના નાના આપણેે ગમલા લાવીને છે ને આપણે એમાં પણ કેટલા મસ્ત નાના નાના છોડ વાવીએ છીએ તો આખું જે આપણા ઘરની જે બાલ્કની હોય છે તે પણ કેટલી સુંદર લાગે છે.
હમ સાચી વાત છે.
થી શું આ વૃક્ષારોપણ વૃક્ષારોપણ જે જેઓ કરે છે તે લોકો કેટલું સારું કામ કરે છે કારણ કે જો વૃક્ષોને કારણે આપણને છે ને કાર્બન ડાયોક્સાઇડ ને એ બધું શોષી લઈને આમ ઓક્સિજન પણ કેવું આમ અહ સારું કરે છે. તો તે આપડા જીવન માટે જીવનદાઈ આમ અહ મંત્ર છે આઉં.
હા સા
કારણ કે જે વૃક્ષ છે ને બધાને છે ને આમ
હા બોલો.
વૃક્ષો વૃક્ષો શું બધાને શું આમ ઓક્સિજન આપે છે એ સવાર સવારમાં બધામ અહ આટલી મસ્ત ઠંડી હમાં વોકિંગ કરે છે, ચાલવા જાય છે, દોડવા જાય છે, એક્સરસાઇઝ કરે છે, તો એ આમ ઠંડી ઠંડી હવામાં આમ અલગ ગજ આ એ લોકોને ઓક્સિજન મળે છે તો કેટલું આમ સારું કેહેવાય છે સ્વાસ્થ્ય માટે.
હમ્મ, સાચી વાત છે સ્વાસ્થ્ય માટે ખુબ સારું કેહેવાય છે ગુજરાતમાં તો એક સિટી ગાંધીનગર કરીને છે તે ગુજરાતમાં સૌથી હરિયાળુ સિટી કેહેવાય છે કારણ કે તેના બધ-બધા રોડ રસ્તા અને બધ ધા ઘર પાસે છે ને એક એક ટ્રી તો છે જ એટલી સરસ ત્યાં જઈએ ને તો એટલી સરસ વાઈબ અને એટલું સરસ નેચરલ વાતાવરણ મળે છે ને કે એમજ જા આવે છે એ સિટી માંથી આ બારે દિવસે જવાન ઈચ્છા જ નથી થતી. ખુબ સારું છે એ સિટી પ્લા હ હા, બહુ સારું છે તો.
હમણાં તો શુ આખા વિશ્વભરમાં શુ પ્રદુષણ નું તો પ્રમાણ એટલું બધું વધી રહ્યું છે ને કારણ કે જો આ વાહનો માંથી જે આ ધુમાડો નીકળે છે પછી આ કારખાનાઓ પણ છે તેની આજુબાજુ બધા અહ કેટલો બ ધો અવાજ અહ ને એનામાંથી ઝેરી પેલા બધા ઝેરી કેમિકલ્સ ને એ બધું નીકળે છે. પછી આ પ્લાસ્ટિક નું પણ કઈ વધારે પડતું ઉપયોગ થાય છે તો એ પણ અહ પ્લાસ્ટિક ગમે તેમ બધું ક કચરામાં નાખે છે. તો એ બધાને કારણે આ વાતાવરણ કેટલું પ્રદુષિત થઈ જાય છે તેમ એટલા માટે જો વૃક્ષો હવામાં હોય વૃક્ષો હોય તો એ બધ ધા મતલબ આમ જેટલું હોય તેટલું છે ને એ બધા વાયુઓને શોષી લે છે તો તું એ થોડુંક પ્રદુષણ ઓછું કરવામાં વૃ ક્ષારોપણ આ વૃ વૃક્ષો કેટલું સારું અહ મતલબ એવુંક છે રોપવાનું કારણ.
હમ્મ, સારી વાત છે. વૃક્ષોને કારણે અહ આ બધું આમ શું કેહેવાય ગ્રીનરી જેવું લાગે છે આપણે પ્રદુષણ ઓછું થાય છે વૃક્ષો હોય ને તો એ કાર્બન ડાયોક્સાાઈડ શોષી લે છે નો ઓક્સીજન આપને
હા, એ તો છે જ. વૃક્ષો આપણને મતલબ અનેક પ્રકારના કેટલા બધા નવા નવા આ પ્રકારના ફળો પણ આપ આપે છે જેમ કે હવે કેરી, સફરજન, જામફળ ચીકુ, કેટલા બધા ફઆ ફળો આ જે આપણા મતલબ સ્વાસ્થ્ય માટે પણ કેટલું લાભદાઈક હોય છે. ને ઘણા બધા વૃ ક્ષો માંથી છે ને કેટલી બ ધી હવે તો છે ને આ બધું આયુર્વેદિક ઔષધિઓ પણ કેટલું બનાવે છે તે આપણા શરીર માટે આયુર્વેદિક દવા અહ ઘર કેટલું આપ ઈલાજ કરે છે આપણે બીમારીઓમાં
સાચી વાત છે ઈલાજ
જેમ કે હા જેમ કે હવે જો આપણને કોઈને ઘરમાં પણ તાવ આવતો હોય તો આપડે છેને પેલું કાળો બનાવીને આપીએ છે એને ઘાસો કેહેવાય તે લીમડો, તુલસી, અરદુસી, ને પીપળા જેવા વૃક્ષો હોય તો તે આપના મતલબ કોઈ બી તાવ કે એવું શરદી ખાસી થયેલી હોય તો તે તેમાં પણ અહ મતલબ આપણે આપીએ ને તો તેનાથી કેટલું આમ રાહત થાય છે.
હાચુ અત્યારે તો આપડે હોમ ડેકોર માટે ભી કેટલા સરસ ડેકોરેટિવ અહ અહ વૃક્ષો ભી અવેલેબલ હોય છે કે જેનાથી આપડી ઘરની શોભા ભી વધીએ છે કે આપડે એ કુંડામાં વાવી ઘરે ઘરના ડોમેન ડોર પાસે બાલ્કની માં રાખીએ તો એના એનાથી આપણા ઘરનું એટલું સરસ આમ ગેટઅપ આવે છે.
એ તો છે જ તો વૃક્ષા મતલબ કેવી રીતે હવે જો કે વૃક્ષો આમ સ આવી રીતે તો બધા આમ ઉગાવે જ છે વૃ વૃક્ષા રોપણ કરે છે, પણ જે લો કો મતલબ આમ વધારે અમ વૃક્ષો અ અ ની જરૂર હોય તો એ લોકો કાપી કાઢે છે તો એનાથી પણ કેટલું બધું પ્રદૂષણ ફેલાય છે, તો તેનાથી શું વધારે તાપમાન પણ કેટલું આમ પ્રદુષણ જેવી સમસ્યાઓને એ બધું વધારે થતું હોય છે. પોલ્યુશન એવું બધું
હમ. સાચી વાત છે વૃક્ષો કાપી નાખશે તો અત્યારે બો
હા એટલે જ તો એક કે નું આપણા હમ. એ તો છે આપણા હવે જોવ ને હવે એટલે જ તો કેહેવામાં આવ્યું છે. આપડે જયારે ભણતા હતા ત્યારે એક તો એક એવું વાક્ય હતું કે મતલબ એક વૃક્ષ વાવો અને પૃથ્વી બચાવો એટલે જ તો કહેવામાં આવે છે કે મતલબ વૃક્ષો છે ને તે પૃથ્વીનું એક અમૂલ્ય ધન જે આપણને મ મતલબ જીવન માં કેટલું બધું આપણને સર આપણા માટે કેટલું સારું કેવાય છે. આ આપને ઓક્સિજન મળે છે શુદ્ધ હવા મળે છે કેટલા આમ અહ નવા નવા ફળો મળે છે એનાથી કેટલી બધી અહ મતલબ અહ ઔષધિઓ આયુર્વેદિક દવા પણ બને છે ને આજના સમયમાં તો અહ જે પ્રદુષણને રોકવાનું કામ કરે છે તે વધારે વધારે તો તેમાં વૃક્ષોનું જ અહ મહત્વ છે.
હા, સાચી વાત છે. અત્યારે ઓલા
હા.
ષો કપેલા છે તો એ અત્યારે આપડા સિંહને અને બધાતિ નુકસાન કરે છે. એવું ના કરવું જોઈએ પર્યાવરણ ને
હા, એ તો છે જ. એટલે જ તો છે ને જેટલું હોય તેટલું આપડે વધારે અહ વૃક્ષો વાવવા જોઈએ વધામાં વધુ વૃ ષો વાવા જોઈએ અને પ પર્યાવરણને બચાવવું જોઈએ.
સારું આપડે
જે
મેં વાત કંઈરી. હા ચલો મળીએ.